ત્રીજી પ્રશ્ન.
જ શ્રી કૃષ્ણ.
હુ કરો?
કઈ નઈ છો. બહાર થી આવય બેઠું.
શીધ ગયા હતા.
કઈ નહીં. મંદિરે ગયો તો પગે લાગવા.
હા! તો મંદિરે જા હું હો.
હા!
એવું? બરાબર.
હા!
બોલો તો.
કસો નહી.
હમ હવે શું કરો?
હવે કઈ નહીં. એવો હવે નાસ્તો કરીશું.
હમ આવો જમવા.
હા તો થાય.
જમવા આવજો.
તમે શું કરી રહ્યા છો અત્યારે હાલમાં?
જમું છું.
એવું છે. કઈ ધંધો બ ઘ છ કે હ ભણ વાનુ ચાલુ છે તમારે?
ના ના. ભણુ હુ હજી તો.
અચ્છા. કેટલામ?
બારમાં.
ઓ હે સરશ. સાયન્સ.
પાસ કર્યું અત્યારે.
ઓકે તો કોલેજ આવીયા હસો.
કોલેજ હુવા.
ઓકે.
હ મે હા સાયન્સ કર્યું અને અત્યારે બીટેક કરું છું.
અચ્છા ઓકે ઠીક છે.
હમ.
તો મને થોડુંક. હા ઉમર સારું થુંશે જણાવશો તમે.
હ હા તમે જણાવો ને. તમને વધારે ખબર પડે.
વર્ષાઋતુ માં આપણે સૌથી પેલા તો બધે લીલું જમવું એટલે ને જેવાની મજા આવે.
હમ.
ગમેી આપડે બહાર ફરવા ગયા હોય તો બધા હરિયારી હરિયારી હોય.
હમ.
વાતાવરણ શુદ્ધ થઈ જાય અને એમ સુગંધ મસ્તની એવા રાખે.
હા માટે સુગંધ મસ્તને આવે.
હા પછી બીજા નંબર એ છે કે આપણને ઠંડુ ઠંડુ લાગેમ ગરમી નો થ ના ટાઈટ હોય ના ગરમી
હા એ પણ એ છે
બ.
બીજું.
પછી એનો મેન ફાયદો તો ખેડૂતોને. બધ પાણી ખું હો એ ખોરું પાડે.
હમ.
તમે થોડું જણાવશો.
હા એઈજ ને વર્સાાલું તું બીજું તોમને મારી તો ફેવરેટ છે તમારી.
મારું ખેવ છે તું શિયાળો.
હ એમ મને શિયાળો ગમે પણ આમ વર્ષ સદ દમ વરસાદ આવે તો. કે બધું ઠડ ઠંડ થઈ જાય એટલે એ શિયાળ જેવું લાગે ને.
હા.
એટલે એ રીતે મને ગુમે પણ બહાર જવા મને એમ ગમે પછી. હમમાં બછો ગારો ગારો અને.
તમા આમ ગામમાં જાાવ તો નફરી કેટ કીચડવું હોયને. બોલું પાણી ના ખાબો્યા ભરેલા હોય તો ગાદી બા. માંથી જાય તો એ ઉદાડતો જાય ને એ માવ આખા ભરાઈ રહ.
હમ.
એમાં પાછો અહિયાયા અમારા ગામડામાં તો બહ એવું છે પાણી બધે ભરાયેલા. હોય છે ગમે ત્યારે ગમે એ પડી જાય.
હા એ વાત તો મ. ફોરેન કન્ટ્રીમાં ફોરેન કન્ટમાં વ. સરદને બુજવાવે તો ક એમ. ખાડા ને એવું બધી બોક આવે ને રોડ રસ્તા એ લોકોને કે્યાં મસ્ત હો આ બધી આપડ ઇન્ડિયા વાળાને જ મળે.
હા.
ન બરેધર કન્ટ્રી માં જ તો વરસાતીયો હશે.
હા અને આ તો વાત જાવત.
હમ.
અને અહીંયા ગામડામાં એક તો ગટરું ના ઢાકણા ને એવું ખુલું હોય તો. પાણી ભરાયેલ હોવાથી ગમી એમાં અંદર પડી જાય અમારે તો એવું બઉ. ગાડી વાળા બહુ પડે.
હમ તમે ધ્યાનથી આપજો.
હા હું તો તમારીસામાં બાર જ બહ ન કામ બહ હોયતું જ નહી.
હમ એ વધારે સારું.
હમ વરસાદ પડતો હોય ને જો ઠંડુ ઠડુ વાતાવરણ ભજીયા બનાવેા. થગવા. હમ.
તમાર ફેવરટ ફૂડ શું છે તોજી યાદ છે કે.
હા પુજી આવ.
બીજું.
મે તો ફાસ્ટ ફૂડ માં ગણ છે મા બઉુમાં બઉુ ફેવરે ને ઢોસો.
હમ હજું.
પછી આવે પાણી પૂરી.
હા પછી.
પછી બુધવાર વાલતું ખાયતું.
એવું પીઝા બર્ગર એવું ના ભ.
ભ માપે માપે હોશ સ વસ્તુ આપ.
હમ
પછી પણ જાની માજીી તો. કાજુ નું બધા શાક બઉુ ભાવે કાજુ બટર મસાલા કાજુ ચી.
પંજાબી તો મને હતે પડી ગયું બહ ખાધું.
હમ.
હમ. બીજું. તમે અઠવાડયિયા એમ કેટલી વાર બાર ખાવા જાવ.
અઠવાડિયા હું તો જ ભાઈ સાંજે તો બાર જ ખાતો હોય છ ઘરે તો બગ બે જ ખાતો હોય છે.
હ તમે તો કા કતા હતા હું બાર ખાવા જ નથી જતો.
મે ઉકેલો્યો જ ન હોય.
હો. તમે કેતા હતા હવે તમે એમ તોમે એવું નતું ગજર.
ના ના શું બોપર નું કીધું હશે મેડું. હું સાંજે અઠવાડિયામાં બે થી ત્રણ વાળા જ ઘરે જમતો હોઈશું ફગ.
બાકી સાંજ નું મારે બાર જું.
તો બબારવાનું સ.
ન ફવાર એ વા પણ.
તો કેમ ખાવ કેમ તમાર ઘરવાળી સારું નથી બનાવતું.
બનાવી જ છે પંદર દર જ મને નો ભાવ પ છે ઘરનું મને બહુ થું. ડેલી ઠુસા હોય ને તો તમે ક ને એટલાો.
એવું નાય તો ગ કપડે જ ત.
ના નાઈ ન પડે મને.
એવું લાગે તમને. ના જોકે એવું એકાદિવસ થી તો હોય ન પડે એવું મને એવું વડાપાવું છે. કેટલા ટાઈમથી ખાતતો મને આપ નથી પડતા.
હવે જો નામ લીધું છે તો હવે મારે ખાવા પણ જવું જ જોશે.
ઓહ હો એટલે જ બાર ખાવા છેમેને.
હા.
બરાબર મને થોડા પૈસા નાક જોડ લય.
ઓકે વાંધો નહી નાખી દેો શું એમાં મૂન છે કે.
પૂરા થઈ ગયા વાપરવાના.
ઓકે ઓકે.
સો રૂપિયા સો રૂપિયા વૈધાનું.
ઓકે એટલા બધા હોયતા છે જ.
હે એ એટલા જ છે એક દી કેન્ટને નાસ્તો કરું છો. પણ હજી પરમદીીજ પરરમદીીજ હજાર ના ખાતા કે.
ના મેં ન નહી ખાઓ.
પમેલ નાઈક હતા.
ના ના તો બીજા હશે ભ.
ના ના બીજા કો મારે વાત ન કરશે.
હમ.
પરમ દ તમે જ ના ખાતા ને એક દી તો આવેલા માણ.
હું શું કવ તમને કોલેજમાં કેવી મજા આવે છે.
હમ કોલેજમાં મને મજા આવે બઉ મજા આવે.
હમ તમાર ગ્રુપ ફ્રેન્ડ સર્કલ ને બની ગયું છે.
હા અં છ જ નો ગ્રુપ છે.
અચ્છા લેડીસ.
હમ.
ગર્લ્સ કે બધા બોઈસ ગર્લ્સ ભટ રહેતા.
ના ના અગળસ જ છે હજી તો.
હ તમારા ક્લાસ્ટમાં શંકા કેટલી છે.
વન ફોર્ટી ફાઈવ.
વન હડ્રેડ ફોકે થાય.
હમ.
હમ, મને થોડું ઈંગ્લિશ ના ફાવતું એટલે થોડું ગુજરાતી માં કહેશો તમે?
એકસો ને પિસ્તાલીસ.
ઓકે એકસો પિસ્તાલીસ.
તમને કદાચ માંથીી વધારે ફાવે કેમ કે મેં વન ફોર્ટી ફાઈ કધું તમે વન હંડ્રેડ ફોર્. કીધું તો એ બે એકું.
અચછા બે એક જ થયું આ તો મેં તો કન્ફર્મ કર્યું કે વન ફ વન હંડ્રેડ ને કે વન થાઉઝન્ડ ફોર્ છે.
ના ના વન થાઉઝન્ડ થોડી એટલા બધામાં હોય.
નથી ના હોયું. મોટી યુનિવર્સિટી કે કોલેજ હોય ગવર્મેન્ટ એમાં હોય બી શકે ને.
યુનિવર્સિટી છે ગવર્મેન્ટ છે.
અચ્છા એ મને ખબર ત યુનીવસીર્ટી ગવમેન્ટ. હોય, અરે હું જનર વાત કરું હું.
ના ગવર્મેન્ટ ના ચીકરા હો છે.
અચ્છા. તો તમારે એક સોલાર મૂકવાનું હો તો એ થઈ ગયું મુકાય ગય કે?
ના સોલાર હ જ ના મુકાયું.
ઓકે પપ્પા ને એક મજા ન બરોબર થઈ ગયું સારું.
મકવાનું છે પણ થોડાક દિવસ પછી.
ઓકે.
હા.
તો પણ તબિયત બરોબર નો થી ઠીક.
ના ના આજે દવાખાને ગયા છે એમનુંત કાલ ઓ પ્રસંગ છે.
હા હ.
પછી બે દિવસ હોસ્પિટલ રહેેશે ને પછી આવશે.
ઓકે તો અંકલ બધા થી આવવા હશે ને?
નઈ કોઈ નથી હવે એ બધા જે નહી આવડે દવાખાના થી માપપ આવી જાય ને પછી આવશે.
અચ્છા.
હા.
તો એવો બધો સીરીયસ તો વાંધ નોતો ને
હવે ઓપરેશન હે કાય સીતેરશસી હજાર નો ખચ આવેને પછી ખબર નહ કેવું હો
હ
હા
ઓ
શું હારે બીજું બરાબર છે તમારે
હા હો હો એકદમ ખબર તો નાશ તો કરે છે
એ હા હું કરું પછી
ઓકે વાંધો ની
હા ભાઈ